શું કરે
કઈ નઈ તો શું કરશ
મે પણ કઈ નથી થી બાસીથી રી છું.
હા. હલો.
જમાઈ ગ્યું?
હા જમી લીધું. તુએ?
અચ્છા.
બીજું બોઈતો હોય કેતા હોય તો
હા. અહસો?
બીજું પણ કયો ને તમે શું કેવ?
અચ્છા. હું શું કેતી હતી કે મારે છે ને કોઈ એમ એ-એવી જગ્યા પર જવું છે જ્યાં અ-એમ બીચ એટલે પાણી પણ હોય, પહાડ પણ હોય એવું બધી જગ્યા પર જવાનું બો જ ગમે. તમને?
હા, મને પણ એ બધી જગ્યા પર જનું બો જ ગમે. તમે તો પછી રિષિકેષ્ણનું કેમ ની પ્લાન કરો?
હા એ મેં વિચારતી જ છું કે મેં જાઉ પણ ત્યાં એમ મસ્ત જગ્યા પણ બો સારી-સારી છે.
હા, ત્યાં બો બધા જગ્યા છે ને તા રિવર રાફ્ટિંગ પણ તમે કરી શકો. બંજી જમ્પિંગ પછી ખબ પાણી વાળું હોય કઈ એક આવે ત્યાં પણ કઈ શકો. ત્યાં એડવેન્ચર પ્લસ શાંતિ બંનેવ જ છે.
હા, એ તો છે. તો જ વિચારૂ કઈ ત્યાં જવા માટે. ત્યાં બીજું શું શું છે?
હન્ન. એટલું તો ખાસુંય ખબર નથી. પણ ત્યાં ગંગા તી ફેમસ છે. એવું પણ બધું
અચ્છા. એવું છે.
હા. પછી ત્યાં તો હા એજ. પછી ત્યાં તો કેચીધામ પણ આવેલી છે એ સાઈડે જ. તો એ એટલે અ ઋષકેેશ ના પહેલા જ. તમે ત્યાં પણ જઈ શકો.
હા, કેચીધામ મને ખબર કેચીધામનો વિશે તો ત્યાં પેલા ને એમ કરોલીબાબાનો આશ્રમ એ બધું ત્યાં જ છે ને? અચ્છા તમે હશો. શુંની આવી બધી વાતમાં
ના ના મને હસી નથી આવતી છે ને એમ જ.
અચ્છા હા સોરી મને એમ કે તમારો અવાજ એવો છે
હમ એજ અને બીજું? બીજી તો કેટલી બધી જગ્યાઓ છે ત્યા આવું તું કરી શકે.
હા બંજી જમ્પિંગ સ્પલેશ બંજીિંગ જમ્પિંગ પણ થાય એકસો ઓગણીસ ફીટ ઉપર એકસો વીસ પછી એક કાણું એવા ફીટ પરથી બી આપણે કૂદી શકીએ.
હમ એજ પણ.
હા. પણ તેમાં એમ ધ્યાન રાખવાનું કે આપણે એમ કેટલી બધી જાણકારી હોવી જોઈએ જેમ કે આપણેે કંઈક ખાધેલું પીધેલું ના હોવું જોઈએ આપણને કોઈ બીમારી ના હોવી જોઈએ ડાયાબિટીસ લો બીપી ની પ્રોબ્લેમ અને પછી હાર્ટ એટેક વાળું કઈ ન હોવું જોઈએ આપે બધું એમ આપણે મેડ કઈ કંડિશન સારી હોય ને તો જ આપણેે તે કરી શકીએ એમ નહી તો પછી તમે આ બધું જોયું ના હોય ને કરી લેવું તો પછી તમને હાર્ટ એટેક પણ અચાનક આવી શકે કઈ પણ થઈ શકે.
હા એ તો છે પણ તો આ ટ્રાય જ નહી કરો મને તો બહુ વીક લાગે એમ બધા થી
હા એજ છે જો બીક લાગે ને તો કરવાનું જ નહી એ બધી રાઈટ કરતા આપડે બીજું પણ કરી શકીએ આપડે મરવા માટે ના જવા કશે
એજ એજ ને બધ કોઈ કોઈ એમ કે કે નાની ફીરથી પણ ગોંધાય. પણ મેં તો નાનીફિટ થી પણ કે લાગે
હા એ જ તમને ખબર મારો ભાઈ છે તે પણ તેને પણ ઊંચાઈથી બિખ લાગે અને તે તો બહુ જ ખરાબ છે તે તો જવા જ નહી દે એમ કે નહી જવાનું નહી જવાનું પછી પછી એ માની ગયો કે હા કઈ ન જઈ શકીએ એમ પણ ખરાબ છે.
ઓહ અચ્છા એ હો. એ તો કઈ ની તમને જોવું હોય ને તો તમે મને પણ કહેજો ને હું પણ તમારી સાથે છુ
હા તમે જ તો પૈસા આપશો તો જ તમે આવા
હ હા એવું છે.
હા તમે પૈસા આપજો મેં આવા.
હા હા અને મે શું ક પણ ત્યાં તો એટલી બધી સારી સારી જગા પણ છે
હા જો હું તમને કહું. જો આપણે જે સાઈડ જવાનું છે ત્યાં હરિદ્વાર પણ છે પછી ઋષિકેશ પણ છે કેચીધામ પણ છે અને નૈનીતાલ નૈનીતાલમાં ગોલી ગોલુ દેવતા નું મંદિર છે ખબર તમે પેલા વિવાહ મુવીમાં જોયલું.
હ હા હા.
હા એ ગુરુદેવતા ન મંદિર છે ત્યાં બધા એને ભગવાનને ચિઠ્ઠી લખે છે અનેને ઘંટડી એમ ઘંટડીમાં બાંધીને ત્યાં ઝાડે બધા પર લગાવે છે પછી ઋષિકેશમાં અરે નૈનીતાલમાં નૈનીધામ એવું આઈ થિક કઈ છે. પછી ત્યાં સ્નો પોઈન્ટ પણ છે
આટલી બધી સારી સારી જગ્યા છે તા
નૈનીતાલ એટલે કેટલું મસ્ત નૈનીતાલ થી પછી તો પછા કેચીધામ ઋષિકેશ એ બધું આવશે મેઈન નૈનીતાલ ત્યાં છે એમ ઉત્તરાખંડ એમ પહાડ સાઈડ
ઓહ અચ્છા એવુ.
હા.
તો એમ બે ત્રણ ટ્રીપ. કરી દેવાની આપણને રિ ક છે એમ દૂર દૂર નની
હા એ તો છે અને રાફ્ટિંગ એ બધું ઋષિકેશમાં થાય તો પહેલા જ આપડણે ફર્સ્ટ ડે ઋષિકેશ જવાના હોય. નહીં તો આપડે સ્ટાર્ટ જો તમને જવું હોય તો પેલા તમે કેચીધામ જાઓ ત્યાં બાબા ન દર્શન કરો ત્યાંની પ્રસાદી લવ ઘર માટે પછી જે તમને બોલું હોય તે બોલી આવું પછી ત્યાંથી આરામ કરીને બીજી જગ્યા આપણે શું કે રિશી કેશ જઈ શકીએ.
હા હા અચ્છા.
ઋષિકેશમાં તો તમને ખબર છે પેલા તો શું કરવાનું. પેલું લક્ષ્મણ ઝુલા. છે. પછી ગંગા આરતી છે. થેમસ
અચ્છા એ બધી જગ્યાએ પણ આપણે જઈ શકીએ કે
હા ત્યાં બે દિવસ રોકાઈ જવાનું કેમ કે રાફ્ટિંગ તો પેલા તો આ બધું આપણે ગંગા દર્શન એ બધું આ ગંગા આરતી પછી પેલું બધું દર્શન કરી લીધું પછી આપડણે રાફ્ટિંગ કરવા જઈ શકીએ.
હા એજ મને તોમ રાફ્ટિંગમાં જરાક બીક લાગે પણ મને કરવું તો છે.
જો ડ્રાફ્ટિંગમાં આપણને બી આપણે પેનિક થઈ જશુ ને તો ના થશે એટલે એના માટે આપને પહેલા તો આપણા અંદરનો ડર કાઢવો જોઈએ અને તેનામાં અમુક બાબતોને ધ્યાન રાખવું જોઈએ જાણે કે તમે ડ્રાફ્ટિંગમાં રાફ્ટિંગમાં જતા છો તો તમને તો પેલું જે દોરી હોય એકદમ સારી રીતે પકડી રહ્યો જોઈએ વધારે ઉસારી ના મારવા જોઈએ ને આપણને કે આપણને આવડે છે સ્વમિંગ અને જયારે આપણે અંદ જો બાઈક ચાન્સ જો આપડે પડી પણ ગયા ને તો આપડે પાછળ સાઈડે હોવા જોઈએ લાઈફ જેકેટ તો હોય જ છે. પણ પાછળ સાઈડે હોવું આપણે તો આપણે વધારે આગળ એમ તણાઈ ની જશું અને એ લોકો જે હોય એ લોકો દોરો આપે જ છે પછી ખેંચી લે જ છે અને પણ એ ટાઈમે આપણે એને વધારે પીવાની જોઈએ કેમકે આપણે પેનિક થઈ જશું ને તો આપણે કઈ સમજ ના પડશે આપણને
હા હ એતો છે મેં પણ એમાં છે પેનિક નહી થવા પણ હું તો અંદર જ રહેવા એવું કહે ને કે પાણીમાં જો પાણીમાં જો હું તો જ પણ પાણી માં નહી જો હું તો અંદર ને અંદર જ જોવા કેમ કે કેમ કે મને એમ સ્વિમિંગ પણ ની આવે તરતા પણ એ નહી આવડે નહી એટલે હું બાળ તો હી જઈશ
હા હા બીજું તમે શું કરો તમારા ઘરમાં તમારા ભાઈ શું કરે
કઈ નહી અમે બે તો ફસી લી છું અને જે માર ભાઈ છે. તે રીલ્સ જોયા કરે એ કામ ધંધા નથી એ પાસે બસ બિસ સ્કોડ કરે
અચ્છા એ કામ એ શું કરે કામ નહી કરે કઈ પણ
ની હમણાં તો નાનો છે ને એટલે
અચ્છા નાનો છે કેટલો નાનો છે.
હા કેટલા દસ વર્ષ નો તો છે.
અચ્છા દસ વર્ષનો જ છે હા કાથી જ કામ કરશે પણ દસ વર્ષ થઈને રીલ્સ જોઈ તે બરાબર નથી એને ભણવામાં ધ્યાન આપવા જોઈએ
એ તો છે પણ અમે શું કરી શું કરી શકીએ આપડે કેકમણા હોમવર્ક થઈ ગયલું છે એટલે હવે અમે હું રીલ્સ જોયા કરું
પણ હોમવર્ક થઈ જાય તો આઉટડોર ગેમ્સ રમવા જોઈએ ને તેને રીલસ કોણ જોઈ
એજ પણ એક કે ની બહાર ની જવાનું ટીનટેન થઈ જાયું બધું કે
અચ્છા એ બો ગોરો હશે એટલે એને કાળું નહી થવું હશે
હા એટલો પણ ફેર નથી પણ છે જરા મીડિયમ
અચ્છા હા કઈ ની તો આપડે આપડે પ્લેન છે તે ઋષિકેશ નૈનીતાલ નૈનીતાલ આપણેે ગુરુદેવતા ના મંદિરે તો જરૂર જશું હા ને
હા એ જ આપણેે જવું હું તો કેવું ને એક બે મહિના સુધી એ પ્લાન કરીએ પછી આપણે જોઈએ શું કરીએ સોની એક બે દિવસ એક હ ત્રણ વ્લોગ પણ આપણને જોવા પડશે
હા કે ત્યાં શું કેમ ના થાય કેમ કે એટલી જગ્યા તો સ્કેમ થઈ જાય છે. આપણે નવા નવા હોઈએ તો
એ અને ઉપરથી શું કેવાય કે ત્યાં બજેટ બી તો રેવા જોઈએ ને એમ કોઈ પણ પૈ કેટલા પણ પૈસા લઈને નઈ જવાય બજેટ ભી રેવા જોઈએ આપણી પાસે એ હિસાબે આપડે ટપ કરી શકીએ ને એટલા માટે બઉુ બધા વ્લોગ જોવા. પડ્યા પછી. ત્યા શું છે શું નથી એટલામાં કેટલું છે. કેટલું નથી અને તો શું કું આ આપણે જ્યાં એમ ફરવા જઈએ ને ત્યાં રેન્ટ પણ સ્કૂટી બધી આપતો હોય તો આપણને સ્કૂટી બધી રેન્ટ પણ લઈ લેવા જોઈએ. એમ કે ક આપડે પેલું પગ ફરવા જનું છે તો રિક્ષા એ બધું શોધ હું તમને શું ના કે
તમારી વાત બરાબર જ છે આપણને બધી જાણકારી હોવી જોઈએ તો જ જગ્યા પર જવાનું પહેલા તો રિઝર્વેશન ટિકિટ બુક કરાવ પડશે, પછી ત્યાં જઈને બધી જાણકારી પહેલાથી જ હોવી જોઈએ ત્યારે જ કઈ જગ્યા જવાનું બધું બધું નક્કી કરીને જ જવાનું જેમ કે ત્યાં જઈને કઈ ગડ બળના થાય.
હા એજ ને એટલે પ્લાનિંગ તો આપણે બે ત્રણ મહિના પહેલા જ એમ કરવી જોઈએ.
હા એ તો છે.
અને ત્યાં રેન્ટ પર સ્કૂટી મળતી હોય ત્યાં હારી જગ્યા સ્ટે કરવા માટે છે રહેેવા માટે ત્યાં ક્યારે ગંગા આરમાં જવાનું છે ક્યારે સુમ કરવાનું છે ક્યારે હરિદ્વાર એ બધું એક પ્લાનિંગ જવું પડે પછી કેટલા દિવસ માટે જવાનું છે એ બધું પણ આપણે નક્કી કરવું પડશે.
હા એજ કે બધું પ્લાનિંગ પ્લોટિંગ કરીને જઓ ને એમ જ ના જવાય કશે પણ
ત એ જ બધી વ્યવસ્થા આપણે હોવી જોઈએ ને પછી આપણે ત્યાં ગયા અને ત્યાં જઈને એમ વિચાર હ કાં જો એવું તો ના ચાલે નહી કેમ કે ત્યાં આપું ઘર પણ ના હશે.
હા ચાલ બકા હું ફોન મુૂકું હમણાં મને જરાક કામ છે.
હા સારું.
હા ચાલ બાય.
બાય.